હેલો. હા બેન, કેમ છો તમે?
હું તો મજામાં છું. મારી અવાજ આવે છે?
હા, તમારી અવાજ આવે છે મને તો તમે શું કે અહ અહ તમે કેમ છો બેન?
હું તો મજામાં છું. તો હું એ કેતી હતી કે આજે આપનો ટોપિક અહ એ છે કે શિક શન એ તો હું બેઠી હતી તો ત્યારે મને વિચાર આવ્યો કે શિક્ષણ વિશે આપડે વાતો કરી લઈએ.
શિક્ષણ કે શિક્ષક બેન શિક્ષક વિશે વાતો કરીએ ને?
હા હા શિક્ષક સોરી તો તમે મને કેવો નહી એના વિશ
શિક્ણ ક શિક્ષણ બંધા હા, બેન હું છે ને શિક્ષક વિશે કઈ કેવા માંગુ છું શિક્ષક એ છે ને આપડા ગુરુ કેહેવાય પેલે તો આપડે માતા પિતા ગુરુ હોય છે એના પછી જો કોઈ બીજું આવે તે શિક્ષક આવે છે કારણ કે શિક્ષક એ આપડા લોકો માટે છે ને અહ ખુબ જ અગત્ય ગત્ય ના છે આપણે જયારે ગેરમાં ના ના અહ આપણો જયારે જન્મ થાય ને તો ત્યારે પહેલે તો આપડે માતા પિતા આપડું શિક્ષક હોય છે. અને એના પછી આપડે જયારે બે ત્રણ વર્ષના થઈ જઈએ ચાર વર્ષના એની પછી અહ આપડે જયારે સ્કૂલમાં જઈએ તો એ એ પણ અહ ખુબ જ અગત્યની અહ ભૂમિકા નિભાવે છે એ લોકો. આપડે જયારે સ્કૂલ માં જઈએ ને આપડે રડીએ તો એ લોકો આપડા ને અહ ફ્રેન્ડ તરીકે આપણાને સંભાળે છે પોતાના માતા પિતા પોતાના દીકરાના હિસાબ થી આપડા ને સંભાળે છે લાડ લડ આવેે છે ખવડાવે છે પીડાવે છે અને જે શિક્ષા આપે તે તો અલગ જ હોય છે. ને શિક્ષક નું તો કોઈ પણ અહ અહ ક શિક્ષક ને આપણે કોઈ પણ રીતે એમને અહ ભૂલી ના શકાય. કારણ કે એ એના લીધે ગમે તેટલી ટેકનોલોજી આવી જાય ગમે તેટલું કઈ પણ આવી જાય પરંતુ શિક્ષક એ તો શિક્ષક જ છે તમે કઈ કેવા માંગો છો બેન?
હા, તમારી વાત તો ખુબ જ સરળ છે અને ખુબ જ સારી રીતે તમે મને સમજના તા હું તો એ કહું છું કે શિક્ષક એ આપણા જીવનનો સૌથી મહત્વનો વ્યક્તિનો એક ભાગ છે. તે માત્ર પુસ્તકો નું જ્ઞાન આપતા નથી આપણને પરંતુ તે આપણને શીખવે છે કે જીવનમાં સાચી રીતે અ કેવી રીતે રહેવું જોઈએ. અને પછી બાળકો ન ભવિષ્ય તે બનાવે છે. શિક્ષણની ખૂબ જ મહત્વની ભૂમિકા તો ખૂબ જ ઓછી હોય છે. તમે તો અગાડી કઈ ગયલા કે માતા પિતા પછી શિક્ષક જ બાળકોને સારા સંસ્કાર શિસ્ત અને સમયનું મહત્વ અને મહેનત કરાવવાનું શીખવે છે. પરંતુ શિક્ષક દરેક વિદ્યાર્થીઓની અંદર રહેલી પ્રતિભાને પણ અ ઓળખીને તેને આગળ વધાવાની પ્રેરણા આપે છે. ને સમાજમાં સારા રીતે નાગરિકો બનાવે છે. પછી તેમને અ એ તેમના માટે યોગ્ય મોટું યોગદાન આપે. તેથી શિક્ષકને સમાજના સાચા માર્ગદર્શક અને રાષ્ટ્ર ટીય અ રાષ્ટ્રના અ ધાર્યા વે કહેવામાં આવે છે હું તો એજ કહું છું કે દરેક વિદ્યાર્થીઓ એ પોતાના શિક્ષકને હંમેશા આદર કરવો ખૂબ જ જરૂરી છે. શિક્ષક નું સ્થાન એ આપણા જીવનમાં ખૂબ ઊચું ગણવામાં આવ્યું છે. કારણ કે શિક્ષક એ આપના જીવનની ભવિષ્ય રચના કરે. છે, એ આપણને સારો સારો સંસ્કાર આપે છે સારા સારા ગુણો આપે છે. અમુક શિક્ષક પણ હા અમને લોકોને ખુબ જ સારી રીતે સંસ્કાર આપે છે. આગળ વધવાનું પેલા તો એક કલાક કે અડધો કલાક લે. આપે છે એ આપણા જીવન માટે પણ સમજાવે છે. ત્યાર પછી એ એની ઉપર અ વિચાર આપે છે કે એવી રીતે તમે પણ કરવાનું ડરવાનું. અને ત્યાર પછી આપણે જીવનમાં કેવી મુશ્કેલી પરિસ્થિતિ આવે. સામનો કરવો જોઈએ તો તમે મને એની વિશે હજુ હું માહિતી આપવા માંગુ.
હા બેન તમે જે પણ કીધું ને ખુબ જ સરસ કીધું. હવે જો હું શિક્ષક વિશે તમને કઈ કેવું ને તો શિક્ષક એ છે ને. સમાજનો સાચો શિલ્પી અને દેશનો પાયો મજબૂત કરનાર વ્યક્તિ છે. તેઓ વિદ્યાર્થીઓને માત્ર પુસ્તકીય જ્ઞાન જ નથી આપતા. પરંતુ તેમના સારા સંસ્કારો નૈતિક મૂલ્યો અને જીવન જીવવાની સાચી સમજણ પણ કેળવે. છે અને આદર્શ શિક્ષક અજ્ઞાનની અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરી જ્ઞાનનો દીવો પ્રગટાવે છે અને વિદ્યાર્થીઓના ભવિષ્યને. ઉજ્જવળ બનાવે છે તો તમે શું તમે તો તમને આ બધી ખબર છે. ત હું તમને આગળ પણ બતાવ બતાવવા માંગુ છું જો શિક્ષક નું મહત અને ભૂમિકા વિશે જો હું વાત કરું ને તો માર્ગદર્શક અને મિત્ર એ છે ને શિક્ષક માત્ર ભણાવતા નથી. પરંતુ જીવનના મુશ્કેલ સમયમાં સાચો રસ્તો બતાવનાર માર્ગદર્શક અને મિત્ર પણ બને છે અને તેઓ વિદ્યાર્થીઓમાં પ્રમાણિકતા શિસ્ત દયા અને દેશભક્તિ જેવા ઉમદા ગુણોને સિંચન કરે છે. અ અને એની પછી હું જો પ્રેરણા અને સ્ત્રોત ની વાત કરું ને તો ડોક્ટર સર્વપલ્લી રાધા કૃષ્ણ અને ડોક્ટર એ પી જી એ અબ્દુલ કલામ જેવા મહાન નેતાઓ પણ સારા શિક્ષકોના કારણે જ દેશને નવી ઊંચાઈ પર લઈ જઈ શક્યા. અને આજના સમયમાં જો શિક્ષણના યોદ્ધા યોગદાન ની જો વાત કરું ને તો ટેકનોલોજી અને જ્ઞાન બદલતા સમય સાથે શિક્ષકો પણ ડિજી ટલ માધ્યમો દ્વારા શિક્ષણને વધુ સરળ અને રસપ્રદ બનાવે છે. અને હું માનસિક સપોર્ટ ની જો વાત કરું તો તેઓ વિદ્યાર્ થી ઓ ને નબળાઈઓને સમજીને તેમને આત્મવિશ્વાસ વધારે છે. અને ભવિષ્યની સ્પર્ધા માટે તૈયાર કરે છે. આ બધી વસ્તુઓ શિક્ષક માટે. અહ ખુબ જ અગત્યની વાત તો મેં તમને બ આવી તમે પણ આગળ કઈ કેવા માંગો છો મને બેન?
હા તમે આજે સી શિકષક ની વાત કરીએ તો એના પરથી મને એ ખ્યાલ આવે કે બિહારમાં પણ એ ખુબ જ સારા શિક્ષક છે એ ખાન સર તમે એને ઓળખો છો?
હા હું ઓળખું છું ને ખાનસર ને ખુબ જ સારા શિક્ષક છે તે.
હા તો મેં એને
ઉપર એ કેવા માંગ છું કે એ પણ ગરીબ વિદ્યાર્થીઓને એક અલગ થી પોતાના ટાઈમ કાઢીને શિક્ષણ અહ ભણાવે છે. તે ખુબ જ સારા છે અને એના માટે તો તે ગરીબ એક હોસ્પિટલ પણ ખોયેલું છે તે ગરીબ લોકોને એમની સેવાઓ ત્યાં આપે છે. અને તેની આ ઉચી કર્તવ્યો જોઈને એના પ્રત્યે જે એની સા થે વિદ્યાર્થીઓ ભા ભણેલા કે તે ઓ ભણાવેલા છે વિદ્યાર્થીઓને તે. આઈ પી એસ કે ઓફિસર એવા બધા બધા મોટા મોટા સ્થાનો પ્રાપ્ત કર્યા છે. તો મને એની વિશે તમે કઈક હજુ માહિતી આપપ્પવા માગો છો?
હા તમે જેમ કીધું ને ખાનસર માટે તે વાકે સરે સર તે ખૂબ જ સારા ટીચર છે તેમની જેમ આખા અવ અહ ઇન્ડિયામાં બધા જો એવી રીતે જો ખાનસર જેવી રીતે આપણને ભણાવવા લાગે ને તો આપણા ઈન્ડિયામાં ઘણા લોકો અહ અભણ નહી રહી જાય જેમ કે તમે કીધું ને ખાન ખાનસરે હોસ્પિટલ પર બનાવ્યું છે હા સાચી વાત છે તેમણે હોસ્પિટલ પણ બનાવ્યું છે. અને ત્યાં બહુ અહ ગરીબ થી ગરીબ લોકો નો ઈલાજ પણ થાય છે ને ખુબ જ ઓછા દરે થાય છે અને હું ખાનસરની વિશે જો વાત કરું ને તે એક વાર શું છે કે એમની ઇન્ટરવ્યુમાં મેં જોયું હતું. એમણે એમની અ અડી લાખની ફીસ ને છે ને છ હજારમાં કરી દીધી છે. કારણ કે એમનાથી પૂછ વામા આવ્યું કે તમે શા માટે આટલું કર્યું છે? એમણે કીધું કે મારું જે એક સ્ટુડન્ટ હતું ને તે અ દરિયા કિનારે રેતો હતો. અને તે રેતી રેતીથી ભરી ભરીને સવારે એ ટ્યુશનના પહેલે તે ત્યાં કામ કરતો અને રેતી થી ભરીને બધું ત્યાં રેતીનું કઈ કામ થતું હતું. તે ત્યારે જયારે એ એની એની ફીસ લઈને આવ્યો ને ત્યારે જયારે આણે ખાન સરના હાથમાં મુક્યો ને તા ખાનસરે જોઈને કીધું કે આ પૈસા તો હું નહી લઈ શકું. અને તેમણે એના પૈસા બી નહી લીધા, એ છે સાચા શિક્ષક. અને ખુબ જ સારા છે. મને તો તે ખૂબ જ ગમે છે. જેમ મેં શિક્ષકો વિશે વાત કરી એમ પણ આપણા અ ઇન્ડિયામાં ઘણા શિક્ષકો એવા છે. ખુબ જ સરસ છે. પરંતુ ઘાનસર જેવા નથી. અને એની પછી હું વાત કરું ને તા આપણે અ હૈદરાબાદમાં એક શિક્ષક છે. અ તે પણ ખૂબ જ સારા છે. મને તો એ પણ ખૂબ જ ગમે છે. અ પછી અ ઘણા ટીચરો છે ને ઓનલાઈન અ ક્લાસ લે છે. તે લોકો પણ ખુબ સારી રીતે અ ભણાવે છે. જેમ કે મેં હૈદરાબાદના ટીચરની વાત કરીને તેનું નામ છે મુનવ્વર જામા. તેની બી સ્પીચો ખુબ જ સારી અને તેમની પાસે જે ભણે છે ને તે આખ આખી દુનિયામાં તેમનો વ્યવહાર, તેમને કેવી રીતે રેવાનું માતા પિતાનું સમ્માન કેવી રીતે કરવાનું. તેના વિશે એ ખુબ સારી જાણકારી આપે છે. અને ત્યાંથી લોકો ભણીને ફક્ત ડિગ્રી લઈને નઈ નીકળે. પરંતુ ત્યાં સંસ્કાર અને મા બાપને અને આપણા સગા સંબંધીઓ સાથે કેવી રીતે રેવાનું. તે બધું એ શીખવીને મોકલે છે. મને તો તે પણ સર ખૂબ જ ગમે છે. પરંતુ આખા વિશ્વમાં નાના હોય કે મોટા હોય શિક્ષક તો શિક્ષક હોય એ આપ પણા ગુરુ હોય. તેમણે આપણાને જે બી હિસાબથી આપણાને ભણાવે છે. એ ખુબ જ સારી રીતે ભણાવે છે. આપણેે બધા એ શિક્ષકો લોકોનું ખુબ જ સમ્માન કરવું જોઈએ. તમે શું કેવા માંગો છો બેન?
હા તમારી વાત તો ખુબ જ સાચી છે. હું પણ જે ઓનલાઈન ક્લાસ કરું છું. અને યુટ્યુબ પરથી ભણું છું. તો એ શિક્ષકો પણ ખુબ જ સારા છે. એ આપણને માર્ગદર્શન આપે છે. બહુ બધા એ ઓ છે એમાં કેટલાક લોકો કહે છે પરચેસ કરવા માટે. પરંતુ અમે જે અહીંયા અ ઓનલાઈન કરતા અમે જે અહીંયા ટ્યુશન જઈએ છીએ. એના કરતા તો આ આ ઓનલાઈન એપમાં એ ખુબ જ ઓછા પૈસા લે. છે. કે મારી ફ્રેન્ડ પણ એક વાર કેહેતી હતી કે આ ખુબજ સરસ એપ છે અને એ લોકો ખુબજ સારી રીતે બનાવે છે અને એ લોકો પાસ થવાનું જિમ્મેદારી પણ ઉઠાવે છે. એટલા માટે મને એવું લાગે છે કે આ શિક્ષકનો મહત્વ એ આપના જીવનમાં ખુબજ સારી રીતે ગણવામાં આવે છે. અને હું તો હવે અંતમાં જ એવું જ કહીશ કે શિક્ષણ એ આપના જીવનના સાચા અહ મિત્ર છે, તેઓ આપણને માર્ગદર્શન આપે છે. આપણને જ્ઞાનની સાથ તે સારા સંસ્કાર અને જીવન જીવવાની સાચી રીત પણ શીખવે છે. અને શિક્ષણ નું યોગદાન ક્યારે ભૂલી ના શકાય. તેમ છે અને દરેક વિદ્યાર્થી પોતાના શિક્ષણને હંમેશા આદર કરવો જ જોઈએ. અને તેમનું આ સલાહ નું પાલન કરવું જોઈએ. અને જીવનમાં સફળ બનીને પોતાનું શિક્ષક નું પણ નામ રોશન કરું. એ ખુબજ જરૂરિયાત બની છે.
બેન તમે, તમે જે પણ વાતો કરીને ખુબજ સરસ કરી છે, બેન.
હા, તો આજે મને તમારી સાથે વાત કરીને ખુબ જ સારી રીતે સમજન પઇડી.
સારું આપનો ખુબ ખુબ આભાર.
કે તમારું પણ.
હ